હા છો
બસ મજામાં કેમ છો?
બસ હું પણ મજામાં.
હમ આજે વિચાર આયો કે અ સ્વચ્છતા અભિયાન પર વાત કરીએ. કારણ કે મેં જોયું છે કે કેટલાક લોકો રસ્તા પર કચરો ફેંકી રહ્યા હતા. જ્યારે થોડું જ અંતર કચ થોડા જ અંતરે કચરા પેટી હતી. આ જોઈને ખૂબ દુઃખ થયું કે કચરાપેટી નજીકમાં હોવા છતાં પણ લોકો રસ્તા પર કચરો ફેંકતા હતા અને આપણે બધા સ્વચ્છ ભરતની ભરતની વાત તો કરીએ છીએ. પરંતુ જો આપણે જ પોતે સ્વચ્છતાનું પાલન નહીં કરીએ. તો દેશ કેવી રીતે સ્વસ્થ બનશે તમને શું લાગે છે?
હા એકદમ સાચી વાત કહી સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી. પરંતુ દરેક નાગરિકની ફરજ છે. જો દરેક વ્યક્તિ પોતાના ઘર, શાળા, કોલેજ, ઓફિસ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખે તો આખો દેશ સ્વચ્છ બની શકે ઘણી વખત લોકો વિચારે છે, કે હું કેટલો હું હું એકલો શું કરી શકું પરંતુ દરેક વ્યક્તિ નાનો નાનો પ્રયાસ કરશે તો ધણો ઘણો મોટો બદલાવ આવી શકે છે.
હા સાચી વાત છે, અને સ્વચ્છતાથી માત્ર સુંદરતા જ વધતી નહી નથી પરંતુ આપણા સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. જો રસ્તા ઉપર કચરો પડ્યો હોય તો મચ્છર, માખી અને અન્ય જીવજંતુઓ વ ધે છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ અને અન્ય બીમારીઓ ફેલાઈ શકે છે. તેથી સ્વચ્છતા આપણા આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે. અને સ્વચ્છ વાતાવરણમાં રહેતા લોકો ઓછા બીમાર પડે છે. હોસ્પિટલના ખર્ચામાં પણ ઘટાડો થાય છે. અને લોકોનું જીવન વધુ સુખી બને છે, એટલે સ્વચ્છતા માત્ર દેખાવ માટે નહી પરંતુ સ્વસ્થ જીવન જીવવા માટે પણ ખૂબ જરૂરી છે.
હા સાચી વાત છે. શું તને ખબર છે, કે શાળાઓ અને કોલેજોમાં પણ સ્વરછતા અભિયાન ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ મળીને કેમ્પસ સાફ કરે છે. કચરો અલગ અલગ ડસ્ટબીનમાં નાખે છે, અને લોકોને સ્વચ્છ તા વિશે જાગૃત કરે છે. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના વિકસે છે.
હા મેં પણ આવા કાર્યક્રમોમાં ભાગ લીધેલો છે. શરૂઆતમાં તો લાગતું હતું કે માત્ર એક દિવસ સફાઈ કરવાથી શું થઈ જશે. પન પછી સમજાવ કે આવા કાર્યક્રમોમાં જ લોકોને જાગૃતિ મળે છે. જયારે લોકો બીજા લોકોને સફાઈ કરતા જુએ છે, ત્યારે તેઓ પણ પ્રેરિત થાય છે. અને મને તો લાગે છે, કે સૌથી પહેલા આપણે પોતાની ખરાબ તેવ બદલવી જોઈએ. રસ્તા પર પ્લાસ્ટિક ચોકલેટ ના રેપર અથવા પાણીની બોટલ ફેંકવ ફેંકવાની જગ્યા આપડે કચરા પેટીમાં કચરો નાખવો જોએ. જો કચરા પેટી ન હોય તો કચરો પોતાની સાથે રાખીને યોગ્ય જગ્યા એ જ ના ખવો જોઈએ.
હા એકદમ સાચી વાત કઈ સાથે સાથે ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની ટેવ ખૂબ જ સારી છે, કે ભીનો કચરો ભીના કચરા માંથી ખાતર આપણે બનાવી શકાય છે. જયારે સૂકા કચરાનું રિસાયકલિંગ થઈ શકે છે, આમ કરવાથી પર્યાવરણનું પણ ઘણું એવું રક્ષણ થતું હોય છે.
હા અને પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ પણ સ્વચ્છતા માટે મોટી સમસ્યા છે. કારણ કે પ્લાસ્ટિક તો વર્ષો નાશ પામતું જ નથી. અને જમીન તથા પાણીને બંનેને પ્રદુષણ કરે છે તેથી આપણે કાપડની થીલી નો ઉપયોગ કરવો જોઈએ, અને એક વખત વપરા તા પ્લાસ્ટિક થી દૂર રહેવું જોઈએ, અને લોકોમાં જાગૃતિ લાવવામાં માટે રેલી પોસ્ટર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને સોશિયલ મીડિયા દ્વારા પણ સ્વચછતા નો સંદેશ આપવો જોઈએ. બાળકોને નાનપણથી જ સ્વચ્છતા ના સંસ્કાર આપવામાં આપવામાં આવે તો તેઓ મોટા થને જવાબદાર નાગરિક બનશે.
હા અને મને પણ એવું લાગે છે કે જો દરેક વ્યક્તિ દરરોજ માત્ર પાંચ મિનિટ પોતાના અથવા આસપાસના સફાઈ માટે આપે તો થોડા જ સમયમાં મોટો ફેરફાર જોવા મળશે. સ્વચ્છતા માટે મોટા કામ કરવાની જરૂર નથી. નાની નાની સારી ટેવો પણ ખૂબ અસરકારક હોય છે. એવું નહિ કહેવાતું સ્વચ્છતા એ સેવા છે. અને તે દરેક નાગરિક ની ફરજ હોય છે. જો આપણે આજથી જ સ્વચ્છતાનો સંકલ્પ લઈએ. કચરો યોગ્ય જગ્યાએ નાખીએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ અને બીજા લોકોને પણ આપણે પ્રેરણા આપીએ. તો આપણું ગામ આપણું શહેર અને આખો દેશ વધુ સ્વચ્છ સુંદર અને સ્વસ્થ બની શકે છે.
હા સાચી વાત છે, અને મને તો એ બી લાગે છે. કે સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માત્ર માટે ખાલી સરકાર નો પ્રયત્ન પૂરતો નથી. દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ જો લોકો તેજ નિયમનું પાલન ન કરે તો ગમે તેટલી સારી યોજના બનાવવામાં આવે તો પણ તેઓ તેનો સંપૂર્ણ લાભ અ નહીય જ મળે અને સરકાર રસ્તા સાફ કરાવે. કરાવી શકે કચરા પેટી મુ મૂકી શકે અને સફાઈ કર્મચારીઓની વ્યવસ્થા કરી શકે. પરંતુ જો લોકો ફરીથી ગંદકી ફેલાવે તો સમસ્યા થી થવા થવાની ચાન્સ વધારે છે. એટલે સ્વચ્છતા અભિયાનમાં સરકાર અને જનતા બંને નો સમાન સહયોગ હોવો જોઈએ. જયારે દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજશે ત્યારે સાચો બદલાવ આવશે.
હા સાચી વાતછે એમ મને પણ એવું લાગે છે કે શાળાઓ અને કોલેજોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી જોઈએ. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક નુ જ્ઞાન જ નહીં પરંતુ સ્વચ્છતા પર્યાવરણ અને સામાજિક જવાબદારી વિશે પણ સમજ આપવી જરૂરી છેઅ. કારણ કે આજના વિદ્યાર્થીઓ જ આવતી કાલના જવાબદાર નાગરિક બનવાના છે. અમારી કોલેજમાં દર વર્ષે જ સ્વચ્છતાના સપ્તાહ ઉજવવામાં આવે છે. અમે બધા વિદ્યાર્થીઓ મળીને કેમ્પસની સફાઈ કરીએ છીએ. દિવાલો ઉપર સ્વચ્છતાના સૂત્રો લખ લખીએ છીએ, અને આસપાસના લોકોને પણ કચરો ન ફેંકવાની અપીલ કરીએ છીએ. આવા કાર્યક્રમોમાં ભાગ લેવાથી માત્ર સફાઈ જ નથી થતી. પરંતુ લોકોમાં જાગૃતિ પણ ઘણી વધતી જોવા મળે છે.
હા અને મને એક વાત ખૂબ ગમે છે કે આજકાલ ઘણા યુવાનો પોતાના જન્મ દિવસ અથવા ખાસ પ્રસંગે વૃક્ષારોપણ કરે છે. અને સફાઈ અભિયાન માં જોડાય છે. આ ખુબ જ અ સારી વાત છે જો દરેક યુવાન આવી આવી પેહેલ કરશે તો સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે. અને આપણે ઘણી વાર વિચારી છીએ કે એક વ્યક્તિ શું શું ફેર ફાર લાવી શકે પરંતુ ઈતિહાસ સાક્ષી છે. કે મોટા પરિવર્તનની શરૂઆત હંમેશા એક વ્યક્તિથી જ થાય છે. જો આપડે પોતે સ્વસ્થ રાખીશું તો બીજા લોકો પણ આપડાથી પ્રે પ્રેરણા લેશે. અને આજકાલ તો પ્લાસ્ટિક ના કચરાની સમસ્યા પણ ખૂબ વધી ગઈ છે બજારમાંથી વસ્તુ લાવતી વખતે આપને કાપડાની કાપડની થેલી લઈ જવી જોઈએ તો પ્લાસ્ટિક નો પયોગ ઘણો ઓછો થઈ શકે અને સાથે જ પાણી પાણીની પ્લાસ્ટિકની બોટલ ખરીદવાને બદલે પો તાની પાણીની બોટલ સાથે રાખવાની ટેવ પણ સારી છે.
હા સાચી વાત અને કચરાનું યોગ્ય રીતે વિભાજન કરવું પણ ખૂબ જરૂરી છે ભીનો કચરો અને સૂ કો કચરો અલગ રાખવાથી રિસાયકલિંગ સરળ બને છે. આ રીતે પર્યાવરણનું રક્ષણ પણ ઘણું સારી રીતે થાય છે કચરાનું યોગ ગ્ય સંચાલન પણ થઈ શકે છે. અને મને બીજું એ પણ લાગે છે કે આપડા શહેર આપડા શહેર સ્થળો એ પણ વધુ જવાબદાર બનવું જોઈએ. અ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન બગીચા દરિયા કિનારા અને પ્રવાસ સ્થળો એ પણ કચરો ફેંકવો જોઈએ નહીં. ઘણી વખત લોકો ફરવા જાય છે, અને ખાવા પીવાની વસ તુઓના રેપર ત્યાં જ ફેંકી દે છે. તે ખુબ જ ખોટી ટેવ હોય છે.
હા સાચી વાત છે કારણ કે પ્રવાસના સ્થળો તો આપણા દેશની ઓળખ છે. જો ત્યાં જ ગંદકી હશે તો દેશની ખરાબ છાપ પડશે. તેથી જ્યાં જઈએ ત્યાં સ્વચ્છતા જાળવવી. અને આપણે એ આપણી નાઈ નૈતિક ફરજ ફરજ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા. આ વાત તો હંમેશા યાદ રાખવી જોઈએ. મને લાગે છે કે સોશિયલ મીડિયાનો પણ સારો ઉપયોગ કરી શકાય. આપને સ્વચ્સ્તા વિશે સંદેશા, વિડીયો અને ફોટો શેર કરી શકીએ તો લોકોને તેને તેનેથી આપડે પ્રેરણા આપી શકીએ. જો એક વ્યક્તિ પણ આપણા દેશમાંથી પ્રેરાઈને સફાઈ રાખવાનું શરૂ કરે તો પણ એક મોટી સફળતા ગણાય. અને સૌથી મહત્વની તો વાત એ છે કે સ્વચ્છતા માત્ર એક દિવસ નું અભિયાન નથી તે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની જાય. જો આપણે દરરોજ પોતાના ઘર સારા કાર્યસ્થળ અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખીશું. તો આખો દેશ સ્વસ્થ અને સુંદર બનશે.
હા સાચી વાત. હવે તો મને એમ સમજાયું છે, કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી. પરંતુ જીવન જીવવાની એક સારી આદત છે. જો દરેક વ્યક્તિ પોતાના ઘરથી શરૂઆત કરે તો આખો સમાજ અને આખો દેશ સ્વચ્છ બની શકે છે. ઘણી વખત લોકો વિચારે છે, કે મારા એકલા સફાઈ રાખવાથી શું થશે? પરંતુ એક પરિવર્તન છે ને નાના-નાના પગલાથી જ આવી શકે છે. જો દરેક-દરેક પરિવાર પોતાના ઘરની બહારનો વિસ્તાર પણ સ્વચ્છ રાખતા શીખી જાય તો થોડા સમયમાં જ આખું ગામ અને શહેર સ્વચ્છ દેખાવા લાગશે.
હા. આજની ચર્ચામાંથી તો એક વસ્તુ તો સમજાયું, કે સ્વચ્છતા માટે મોટા ખર્ચ કે મોટા પ્રયત્નોની જરૂર નથી. માત્ર સારી ટેવો, જવાબદારો જવાબદારીની ભાવના અને થોડો સમય આપવાન આપવાથી પણ મોટો બદલાવ આઈ શકે છે. હું તો આજથી જ નક્કી કરું છું, કે હું ક્યારેય જાહેર સ્થળે કચરો નહીં ફેંકું. અને બીજા લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરીશ.
હા.
ચાલો તો હવે તો આની પર તો આપણે જેટલી વાત કરીશું એટલી ઓછી પડશે.
હા, હા.
હા.